હલો. હલો.
હલો હ.
કેમ છો? સંભળાય છે?
હા.
હલો. આજે સવારે બેઠી હતી ને તો મને એક વિચાર આવ્યો કે મારા મિત્રો કેટલા છે. હું આંગળી ના વીઠે ગણતી હતીી તો ત્રીસ વેઢા પૂરા થઈ ગયા પણ મિત્રો નહોતા પૂરા થતા. પછી મને છે આટલા બધા મિત્રો છે મારા. પછી મેં વિચાર્યું કે આમાં સાચા મિત્રો કેટલા તો હું ગણવાની શરૂઆત કરતી હતી તો એક બે નામ થી આગળ આંગળી વધી જ ને બે જ મારા સાચા મિત્રો છે હું બહુ વિચારું બહુ વિચારું બહુ વિચારું. ફરી ફરીને મને એમ જ થયું કે આ બે જ મિત્રો મારા છે. બાકીના બધા તો તાળી મિત્ર છે કે તમને તમારે કંક સુખનોો આનંદ નો પ્રસંગ હોય ત્યારે તમે બોલાવો એટલે તરત હાજર થઈ જાય. પણ તમે એમ ક કયું હોય કે આજે મને ઠીક નથી. તો એક ફોન પણ તમારા પર ના આવે તો. મિત્રોની સાચી વ્યાખ્યા કઈ? તમને સુખમાં તો હોય પણ દુઃખમાં પણ હરોવાર આવીને ઉભારે. તો જ સાચા મિત્ર કવાય ને તો બોલો ત્રીસ માંથી બે સાચા મિત્ર મારા બે પણ ન નીકળ્યા. તમ તમને કેટલા મિત્રો છે તમારા તમારું શું કહેવાનું છે આ બાબતમાં
મારા તો પેલા સાચા મિત્રો તો તમે છો. જે હંમેશા અમારી કેર કરો છો અમારી સાથે વાત કરો છો. મને કેમ છો કેમને પૂછો છો. મારા માટે સાચો મિત્રતા એ કેવાય કે જે કદર કરે. આપડે ઈ ફ્રેન્ડ લિસ્ટમાં તો કેટલા છે. પણ આપડી સાથે કેટલા બોલે છે કેટલા રે છે એ મહત્વની વાત છે. બાકી તો લિસ્ટ મોટું રાખવાથી તો કોઈ ફાયદો નથી પણ વાસ્તવમાં જે હારે હારે કેટલા રેશે ને એ મોટી વાત છે. હું તો એવું માનું છું. કે સંખ્યા કરતા તો ઈ છે કે જે સંજ્ઞ આપીને આપણી સાથે રહે. વાસ્તવમાં સાચો મિત્ર તો એવો જવો જોઈએ. કે આપડી કોઈ પણ અહ એક ઝલક જોય તો ખબર પડી જવી જો કે આજ બરોબર નથી. આની એ પરિસ્થિતિ સારી નથી આની સમજ શક્તિ બરોબર નથી તો આને કઈક સમજાવું પડશે દુ ક્લીન છે ખુશ છે એ બધી વાત રજૂ કરવી પડે. ત્યારે એને આપણે રજુ કરી શકીએ કે ભાઈ ના ભાઈ આ વ્યક્તિ એ એને મારે મદદ કરવી પડશે કા તો કાઈક પૂછ્યા વગેરે આપડી સાથે ઊભો રહેે ને તે સાચો મિત્ર હોય તેવું હું માનું છું. બાકી તમે આ બાબતે શું બીજું કેહેવા માંગો છો?
સાવ સાચી વાત છે. મારી પહેલી મિત્ર તમે છો. અને બીજી એક મિત્ર મારે અહીંયા મારા મારા શહેરમાં વસે છે અમારે બેની મૈત્રી એવી છે કે કદાચ જરૂરિયાત એને જ મારી પડે મારી જરૂરિયાત એ કોઈ દિવસ પહોંચી જ નથી શક તી કારણ કે એના ઘરના સંજોગો એ રીતના છે કે ક્યાંય મને મદદમાં ન આવી શકે. તો શું મિત્રતામાં આપણેે એ સરખામણી કરવાની કે હું એને આટલી મદદ કરું છું એ મને એક પણ મદદ નથી કરી શકતી તો એ મારી મિત્ર કેહેવાય કે નહી. પણ હા જ્યારે હું રડી પડી હોઉં કે મારા દુ ખની વાત કરતી હોય ને ત્યારે ગમે એમ કરીને રીક્ષા ભાડું ખર્ચી મારે ઘેર હાજર થઈ ગઈ હોય. હું એને મારા સુખમાં બોલાવું ત્યારે કોઈ દિવસ આવતી આવી નત શકતી. એન એના સંજોગો ઘરના એવા છે કે એ ન નીકળી શકે. પણ મને રડતી ભાળી હોય ને ત્યારે એક વખત એવો નથી થઈ ગયો કે મને રડતી જોઈ ને મારી પાસે હાજર નો થઈ ગઈ હોય. તો એ સાચો મિત્ર કેવાય કે ના કેવાય તો. એના કામ માટે કે એને કોઈ પણ મુશ્કેલી પડી હોય તો દરેક વખત તો હું હાજર એને એક વાર ફોટો મને મોકલ્યો નો સોજી ગયેલું એને દાંત માં સડો થયો હતો મને ધ્રાસકો પડી ગયો કે આ શું થઈ ગયું. મેં કે તું ફટાફટ તું મારે ઘેર પહોચી જા. અડધી કલાકમાં એ મારે ઘેર આવી મેં મારી રિકક્ષા કરી મા મારી ગાડી બહાર કાઢી અને બેસાડી હું તાત્કાલિક એને દવાખાને લઈ ગઈ. બે કલાક દવાખાના એની ટ્રીટમેન્ટમાં થયા. એ એને લઈને હું પાછી આવી ડોક્ટરે બ્લડ ટેસ્ટનું બધું કહ્યું હતું તો બધા મેં ડોક્ટરોને પેલા બ્લડ ટેસ્ટ વાળા મેં ઘેરે બોલાવી લીધું એનું બ્લડ લેવરાયું ઈ સાંજ પાંચ વાગ્યા સુધી મારે ઘરે રહી મેં બધું પતાવીને એને ઘેર જઈને મૂકી આવી. વ આ ફોલોઅપ જેટલી વાર રહ્યું એટલી વાર દરેક વખત એની સાથે ગઈ. તો આવું મારી જરૂર હોય કે મને પગ ભાંગ્યો હોય તો મારી સાથે દવાખાને નથી આવી શકતી. કારણ કે એની પાસે એવો સમય નથી. કે નથી એની પાસે એવું વાહન ચલાવતા આવડતું એને કે મને વા માં લઈ જાય બધે પણ હા એમ કે ત્યારે દવાખાને જવું હોય તો તારા સાસુ પાસે હું બેસીશ. તું દવાખાને જઈ આવ હું તારા ઘરનું ધ્યાન રાખીશ તું તારું કામ પતાય આવ આ આવું કવા માટે કોને અત્યારે કોની પાસે સમય છે. તમારું શું માનવાનું છે સાચો મિત્ર કોને કવાય તમે જરા પ્રકાશ પાડવાની ઉપર?
એકદમ સાચી વાત છે હું તો એવું જ માનું કે વાસ્તવમાં છે ને જેને આપણું દુઃખ દેખાય આવે જે આપણા માટે દોડીને ગમે ત્યાં ત્યાં આવી જાએ એ સાચો મિત્ર મારી દ્રષ્ટિએ છે. બાકી તો તમે જો આલ ફેલ તો કેટલાય લોકો મળી આવશે આપણને છેને આપી સાથે કોઈ લેનદેન જ નહીં હોય. ને એવા લોકોની સાથે મિત્રતા રાખવાનો કોઈ અર્થ નથી બરોબર ને? બાકી જો છે એને તમે કહો છો કે સરસ કદર થઈ પછી તમને ક્યારેક તમે નથી મારા માટે ચિંતા માં રેહતા કે કેમ આજ ફોન નો આવ્યો હતો ક્યાં હોય કેમ હોયશ તે શું બનાવ્યું છે એવું? ન જામ્યો તો હાલ આવી જા મારા ઘરે જમવા, આ બધી જે તમારી તમારી પણ જે આદત છે ને, એ પણ સાચા મિત્રના કૌશલ્યમાં આવી જાય છે, કે જેને કદર છે. અને વાસ્તવ માં કદર હોય ને એ સાચો મિત્રો, જ્યાં લેણદેણનો વ્યવહાર નથી, પણ જ્યાં લાગણી નો વ્યવહાર છે, એને સાચી મિત્રતા કહેવાય. મારા માટે તો એજ સાચી મિત્રતા છે ભાઈ, જો હું તમારો વ્યવહાર થી ખુબ જ ખુશ છું, હું જેટલું નથી સામે કહી શકી એથી ત્રણ ગણું તમ મને સામે કરી આપો છો, તમે મારી સાથે કોઈ એવો હિસાબ નથી રાખ્યો, કે મેં તારા માટે આટલું કર્યું તે કેમ નો કર્યું? તમે બસ એજ વસ્તુ રાખી, કે ભાઈ હા. જેટલી હું ચાલુ છું, ઈથી વધારે તું ભલે ન કરી શકું, હું તારા માટે તો ઊભી છું ને. આ આ તમે જે મારી માટે જે વર્તન રાખો છો, એ સાચા મિત્ર ની પરીભાષા છે. હું તો એવું માનું છું ભઈ.
સાવ, સાવ સાચી વાત છે, તમે જોબ કરો છો, તમારા ઘરની જવાબદારી આટલી બધી છે. તો અપેક્ષા મિત્રતામાં અપેક્ષા ન હોય. લાગણી હોય, ફક્ત લાગણી, આપવાની ઈચ્છા હોય. કે તમને પણ એમ હોય કે મારથી શું આપી શકાય? મને એમ તે હું શું આપી શકું? મિત્રતા આજ કેવાય કે તમે તમારા ચોવીસ કલાકનનો સમય માંથી શક્ય એટલો સમય તમારા મિત્રો માટે ફાળવી શકો. જે તમે આપી શકો, એ તમારા મિત્રો માટે જ હોય, તો એ સાચી મિત્રતા છે.
હું તમારું નામ વિચારું, મારા મોટા ઉપર કાયમ મહસી આવી જાય. તો એ મિત્રતા સાચી, કે તમને યાદ કરીને મને જે હસી આવે એ માર મોટા ઉપર તે ખત ક્યારે મળશું? આ જે આતુરતા મનમાં થાય ને એ સાચી મિત્રતા. બાકી તાળી મિત્રો તો અનેક કણ, અનેક હોય, અનેક. તમે ફોન કરો, પઈ તાર તારે પાસે ટાઈમ છે, આજે મારે પિક્ચર જોવા જાવું છે. તો આજે તો મારે આમ જવાનું છે, આજે તો મારે આમ છે, કોઈ તૈયાર નહી. પણ, તમને મેં જ્યારે કીધું છે. કે ચલ, મારે આજે મને બહુ જ તકલીફ છે, તું મારી યાર આજ તો તાર પી જે જોવાવાનું જ છે, તો કદાચ તમે જોબમાં રજા મૂકીને પણ મારી સાથે આઇવા છો, પિ ચ્ચરમાં, તો આ મિત્રતા નું તો કોઈ મૂલ્ય જ ન થાય ને. કે મારી ફ્રેન્ડ આજે આટલી દુઃખી છે, એનો હું આનંદ આપવા માટે હું મારો સમય આટલો કાઢી ના શકું. એક દિવસની રજાના કદાચ તમારા પાંચ થી સાત હજાર કપાઈ ગયા હશે. પણ તમે મારે માટે, દોઢસો રૂપિયાની ટિકિટ મેં ખરીદી હતી, એનો તમે આનંદ લિચ્ચત થી માણ્યો, અને એનું મૂલ્ય તમારી માટે સાત હજાર કરતા પણ વધારે હતું. એ દિવસે મેં અનુભવેલું, શું મારી વાત સાચી છે કે ખોટી?
એકદમ સાચી વાત છે. પણ વાસ્તવમાં તો એકબીજાની કદરત કરીએ ને એજ મોટી વાત છે. કે જયારે કોઈને જરૂર હોય ત્યારે ઉભા રહેવું, કોઈની માટે કઈક હો ચિંતા હોય તો, એની ચિંતાઓ દૂર કરી, એને આશ્વાસન આપવું. પછી તાળી મિત્ર, ફલાણા મિત્ર, ઢીકણા મિત્ર એ નહી, પણ વાસ્તવમાં જે તમારી હા તે ઊભા છે, જેને તમે છો, એવી માહે એને લાગે કે નહી ભાઈ આ ઉભું છે, કે મારા માટે ચિંન તાનથી, બસ એ મારા માટે સાચા મિત્રો. તમે કેમ મને કીધું, હું તને સરસ મેથી ના પકોડા બનાવી દઈશ, ચા બનાવી દઈશ. હુ આવીશ તો, હું તને સરસ મજા ના ઢોસા બનાવીને ખવડાવીશ. તો તમને મારા માટે કેટલું લાગણી છે, હું જરા આવું ત્યારે કંઈક અલગ અલગ બનાવીને તમે જમાડો છો. તમે મને વારંવાર કેવો છો, તારે આજે હું આ બનાવીશ, સ્પેશિયલી આજે આવજે, એમ કરીનેને બોલાવો છો. જો તમે મને ઈન્વાઈટ કરો છો એમાં તમારો સ્વાર્થ નથી હોતો કાઈ તમે ફક્ત મસ્ તમને એમ થાય કે હું અલગ-અલગ ખાવ હું તમારે પાસે રઉ, તમારી સાથે મીઠી-મીઠી વાતો કરું. અને તમારો સમય નીકળે ને મારો સમય નીકળે પણ કેવો આનંદથી. હે પણ તમારી મારી વચ્ચે કોઈ લેણદેણની પ્રક્રિયા નથી પણ જે છે સમર પણની ભાવના છે અને સમર્પણ છે એટલે જ આપણે એકબીજાની સાથે જોડાયેલા છે અને મને એવું લાગે છે કે હજી પણ આપણે મિત્ર તા લગભગ છેક સુધી ચાલશે એ તો હું વચન આપું છું તમને. કે આપણે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી છેક સુધી સાથે રહીશું બસ. એ ક્યારેય તે ક્યારેય આપણે બંનેની વ્ચચે અહોભાવ નો આવવો- મેં તારા માટે એટલું કર્યું તે મારા માટે શું આવી વાત ક્યારે આપણા બેયની વચ્ચે ના આવીશ જોઈએ હું તો એવું માનું છું ને એવું જ કરવા માંગું છું તમે શું કેવો શો?
સાવ સાવ સાવ સાચી વાત. એકબીજા માટે અહોભાવ નઈ પણ ભાવ હોવો જરૂરી છે. એકબીજા માટે વિશ્વાસ હોવો જરૂરી વિશ્વાસના પાયા ઉપર સ ટેકવાયેલો સ મિત્રતાનો સંબંધ કાયમ ટકી રહે છે કોઈ દિવસ તૂ ટતો નથી મારી જે મિત્ર મેં તમને કહ્યું હતું બહુ પૈસાવાળી છે. એ એને એને તાણ એને બસ પૈસા તમે થોડુંક કાક ખવરાય પિવરાઈ દેતા કેટલા મિત્રો બની જતા. મેં મારા દિલથી મેં એને સાચી મિત્ર માનેલી તો મને બઉ દુખ થતું મને થાય કે આ ખોટી વ્યક્તિઓ એનો બધો ફાયદો ઉઠાવે છે. એના પૈસે રાજ કરવા માટે પણ એને એ જ જોઈતું હતું. એ સાચી મિત્રને ઓળખી ન શકી. પણ એ જયારે મૃત્યુ પામીને ત્યારે એની પાડખે એક વ્યક્તિ નહોતી. કારણ કે એ બધા એનો ફાયદો માંદી પડી. પછી કો ઈ કોઈને કશું નથી કરાવી શકે એમ તો એની પડખે કોઈ ન જઈ શક્યું. ફક્ત હું એક એની બાજુમાં બેઠી હતી ત્યારે એના આંખમાં આસુડા નીકળી ગયાં કે હું તને ઓળખી ન શકી. આજે એ હયાત નથી પણ મને એન એની જેટલી વાર વાત કરું છું એટલી વાર મને એટલું બધું દુઃખ થાય છે. કે કાશ હું એને સમજાવી શકી હોય કે સાચી મિત્રતા કોને કહેવાય. ખાલી વિશ્વાસ રાખ અને માણસને ઓળખ. કે કઈ વ્યક્તિ તારી માટે જીવે છે ને કઈ વ્યક્તિ તારા ફાયદા માટે જીવે છે. આટલું જો એને વિચાર્યું હોત ને તો આજે ઈ હજુ સુધી હયાત હોત કદાચ. પેણ એને લાગણીશીલ ખૂબ હતી પણ વ્યક્તિને ઓળખવાની પરખ નહોતી એનામાં. એને લીધે બહુ જ દુઃખી થઈ, બહુ જ દુઃખી થઈ. આપણે એકબીજાને કાયમ વફાદાર રહીશું, એકબીજામાં વિશ્વાસ રાખશું. કોઈ દી એકબીજાનો વિશ્વાસ નહીં તોડીએ. કોઈ પણ મને આવીને એમ કે ભઈ તમારી પેલી મિત્ર તો તો તમારી માટે આવું બોલતી તી. એમ સાચ ખરેખર? કદાચ એના મનમાં એવો ભાવ આવ્યો એટલે ઈ બોલ તી હશે મને એનું કાઈ દુઃખ નથી. કારણ કે મનથી મેં સ્વીકાર્યું જ નથી કે મારી માટે આવું તમે બોલી શકો. આ વ્યક્તિ આપણને બેને છૂટા પાડવા માટે આવું મને કહી રહી છે મને બસ આ જ વિચાર આય્વો. મારે શું કામ કોઈને ફૂટેજ આપવું? વાત ત્યાં જ પતી ગઈ, આગળ વધી જ નહીં. અને તમને કાનેય મેં વાત નાખી જ નહીં. કારણ કે તમને કેહવાનો કોય મતલબ મને વિશ્વાસ જ હોય કે તમે મારી માટે આવું બોલી જ ન શકો. શું માનવું છે તમારું?
એકદમ સાચી વાત છે, મિત્રતાની સાચી ભાષા સમર્પણ છે. એ સિવા બીજું કશું જ નહોતી. બસ ચાલો હું અત્યારે રાખું મારે એક કામ આવી ગયું છે પછી તમારી સાથે વાત કરું પાછી ઓ કે આવજો. આવજો, આવજો. આનું જોઈ.